હલો.
હા બેસ.
હલો.
હેલો.
હા કેમ છો.
મારી અવાજ આવે જ છે તમારા સુધી.
હા આવતો જ છે મારો અવાજ આવે છે.
હા હા તમારો વાત પણ આવે છે મેં કેતી હોતી આજે કેમ નહી આપડે બચત અને ખર્ચ ઉપર વાત કરીએ.
હા હ આપણે બચત અને ખર્ચ વિષય પર થોડી ચર્ચા કરી રહી આજે.
તો હું તમને છે ને મેં વિચારતીતી કે તમે તે દિવસે પૂછતા પણ હતા કે બચત અને ખર્ચ કે કે આપે બચતો કેવી રીતે કરી શકીએ તો હું વિચારતી હોતી કે કેમ નહી હું તમને આજે એમની બચતો અને ખર્ચ વિશે જણાવી દેઉં કારણ કે છે ને મને એવું લાગ્યું કે આજના સમયમાં છે ને બચત તો કરવી એ ખુબ જ જરૂરી થઈ ગયું છે મોંઘવારીનોો સમય આવી ગયો છે હવે આપણે જોઈ જ રહ્યા છેએ તો એટલા માટે છે ને આપણને બચત અને ખર્ચ એમાં ખુબ જ ધ્યાન રાખ જરૂર છે સામાન્ય રીતે આપડણે વાત કરી લઈએ તો આજના સમયમાં પૈસા નું મહત્વ દરેક વ્યક્તિ જાણે જ છે એવો કોઈક વ્યક્તિ નથી તો જે પૈસા નું મહત્વ નથી જાણતો અને હું એવું માનું છું કે વ્યક્તિ કમાય પણ છે તો પૈસા માટે છે બીજા કોઈક વસ્તુ માટે નથી કમાતું અને આજના સમયમાં એવી કોઈક વસ્તુ છે બી નથી કે જે આપણને પૈસા વગર મળી શકે છે હવે મોંઘવારીનો સમય જવાનો આવી ગયો છે દિવસે ને દિવસ મોંઘવારી વધી રહી છે એટલા માટે આપણે બચત તો નહી કરીએ તો આપ આપડે ખુબ જ ખરાબ બાબત કરી રહ્યા છે. હું એવું માનું છું જીવન જરૂરિયાત માટે બચતો કરવી ખૂબ જ જરૂરી છે અને જો આપણેે એવું બધું બચતો નહી કરવી તો જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તો એ લેવા અને ખરીદવામાં આપણને ખુબ જ મુશ્કેલી પડી શકે છે. છે એમાં કોઈક અ એ નથી તો વ્યક્તિ માત્ર કમાવવું પડતું નહ કમાવવું જોઈએ પરંતુ તે કમાવે છે અને એક બાજુ એક વ્યક્તિ હું આજના વ્યક્તિ શું કરે છે કે એ કમાવે છે અને પછી શું કરે છે ખર્ચ કરી દે છે હું એવું માનું છ કે નહી એવું નહી કરવું જોઈએ વ્યક્તિને હંમેશા છે ને એક તરીકેનુંું છે ને બજેટ તૈયાર કરવું જોઈએ અને તે બજેટ તૈયાર કરી રહ્યા છે તો એના માટે શું કરવું જોઈએ બજેટ તૈયાર છે અને ખર્ચો જે મહિના ન છે એને બહાર કાઢી દેવું જોઈએ અને એવું પ્રયત્ન તો કરવો જ જોઈએ કે તેનાથી તેની બચત થાય હવે ખર્ચ ને એમાંથી બહાર કાઢી મુકવું. અને જે બજેટ તૈયાર કર્યા છે. બજેટ તૈયાર કરવું એ ખુબ જ જરૂરી છે આજના સમયમાં જે આપણે બજેટ ને તૈયાર કરીશું ને તો આપડી આવક થઈ આપડે આખો મહિનો અંત સુધી આપણે છે ને અ-આપણેે ખર્ચ કરતા રહીએ ખર્ચ કરતા રહીએ અને પછી આપણી પાસે અંતે-અંતે જે લાસ્ટ તારીખ બસે છે મહિનાની ત્યારે તો આપણે ખાવા માટે પણ પૈસા નહી હોય એવું પણ બની શકે છે એટલા માટે હું એવું માનું છું કે આ ખુબ જ જરૂરી બાબત છે કે એમાં ધ્યાન રાખવું જોઈએ અને જો આપણે એવું નહીં કરીશું તો આજ ભવિષ્ય એ આપણું ખૂબ જ નબળું અને ખૂબ જ મુશ્કેલ ભર્યું છે એમાં કોઈક મોટી વાત નથી આપણને બધાને જ ખબર જ છે કે બચતો એ આપણા જીવન માટે કેટલીક જરૂરી છે અને જો આપણે બચત નહી કરીશું ને તો આપણું ભવિષ્ય એ ઉજ્જવળ નહીં બની શકે હું માનું છું કે તમારું એના વિષય પર શું માનવું છે?
હા, મને તો લાગે છે કે બચત એ તો કરવી જ જોઈએ કારણ કે ભવિષ્ય અણધારું છે. કોણ જાણે ક્યારે શું બને? આપણને તો ખબર નથી કે ભવિષ્યમાં શું થવાનું છે? આપણે ભવિષ્ય ન આપણે યોજના ગણી શકીએ છેએ ભવિષ્ય માટેની પરંતુ એ યોજના જ આપણે પાર પાડી શકીએ અને તે જ પ્રમાણે આપણે જે નક્કી કરેલું હોય છે એ પ્રમાણે જ ભવિષ્ય હોય એ જરૂરી નથી એટલે અ ભવિષ્યમાં જે અણધારા બનાવો આવવાના હોય છે એને પહોંચી વળવા માટે આપણા જીવનમાં વજ કરવી અને આપણે વિચારીએ તો બચત આપણે કવી રીતના કરી શકીએ તો આપણી જે રોજિંદની જે આવક હોય છે એમાંથી આપણે અમુક ભ-ખર્ચ આપણા ખર્ચ વગરનો ખર્ચયા વગર બચત રાખવી જોઈએ તો તેમાં આપણે શું કરવું જોઈએ? બેંકમાં રિકરિંગ ખાતું ખોલાવું જોઈએ કે દર મહિને મહિને આપણે અમુક પૈસા બચત તરીકે એટલા સાઈટ પર કાઢીને બેંકમાં આપણે જમા કરી દઈએ એટલે દર મહિને મહિને એટલી અમાઉન્ટ આપણે ચાલુ જ રાખવાની અને છે ને એક વર્ષ પૂરું થાય ત્યારે આપણે એક સામથી ઘણી બધી રકમ તો એ રકમને આપણે શું કરવું જોઈએ તેનું બાંધી મુદતની થાપણ એટલે ફિક્સ ડિપોઝિટમાં એનું રોકાણ કરી દેવું જોઈએ કે જય્યારે આપણે ભવિષ્યમાં આર્થિક સંકટ અનુભવાય ત્યારે આપણે એ જ બચત કરેલા પૈસાનો ઉપયોગ કરીને જે આપણા સંકટનો હલ આર્થિક રીતે લાવી શકીએ છ છે તો એ માટે બચત ઘણી ઉપયોગી છે અને બીજી આપણે વાત કરીએ તો અમણાના જમાનામાં બચત માટેનું નવું વર્ઝન છે. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ છે. પછી વાત કરીએ તો ઇક્વિટી શેર છે, પછી શેર માર્કેટમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ બચતના ઘણા બધા સ્ત્રોતો ઉપલબ્ધ છે આજના જમાનામાં પણ પ્રાચીન કાળથી જે બચતનું સ્ત્રોત ચાલતું આવ્યું છે એ તો આપણું બાંધી મુદદ નહી થ પણ એટલે કે ફિકસ ડિપોઝટ જ છે તો એ પણ ઘણી રીતના આપણને ફાયદાકારક છે અગના જમાનામાં તો આપણે વાત કરીએ તો બધાનું દૈનિક કાર્યોમાં અને રોજિંદા જીવનમાં એટલા બધા વ્યસ્ત છે એટલે એમને બેંકમાં જવાનો પણ ટાઈમ ન મળે તો ઓનલાઈન બધી સુવિધાઓ આપને ફ્રીમાં મળે છે બેંક દ્વારા આપવામાં આવી છે તો આપણે એ રીતના પણ બચત કરી શકીએ ડાયરેક જ બેંકમાંજ જઈને એપ ડાઉનલોડ કરીને મોબાઈલ થ્રુ પણ આપણે બચત કરી શકીએ.